હેલો.
હેલો હા અવાજ આવે છે?
હાબોલો, કેમ છો? હા, અવાજ આવે છે.
હું પણ મજામાં.
તબિયત સારી?
હા સારી.
બોલો. બાળકોને સ્કૂલમાં મોકલ્યા?
હા, બાળકોને સ્કૂલ આજકાલ રક્ષા કરવા અને પ્રદુષન ઓછું કરવા સમયની માંગ બની ગઈ છે.
હા, હવે બધે વાહનોનો વધારો જે થયો છે એક- એક ઘરમાં જાણે કે પાંચ- પાંચ રૂપિયાની વસ્તુ હોય એ રીતના માણસો સાધન લાવતા હોય છે. એ સાધનના ધુમાડાના કારણે જેટલું બધું પ્રદુષણ ફેલાય સે, એના માટે પર્યાવરણ ને બચાવવું એ અગત્યની વસ્તુ છે, અને પર્યાવરણ ને આપડે બચાવવું જોઈએ
સારુ, અને આપણી આજુબાજુનું કુદરતી વાતાવરણ છે, હવા પાની, જમીન, જાડ, પાન પશુ, પક્ષી અને માનવ આ બધું મળીને પર્યાવરણ બને છે. જો પર્યાવરણ સ્વચ્છ અને સંતુલિત હોય તો માનવ જીવન સુખી અને સ્વસ્થ રહે. પણ આજે પ્રદુષણ કારણે
હોય તો માનવ જીવન નું જે અગર મોટું સુખ હોય છે એ પર્યાવરણનું સુખ હોય છે, એને આપણે નુકસાન પહોંચાડવું જોઈએ નહી. એટલે વાહનોનો ઉપયોગ પણ, હવે જરૂરત હોય એટલો જ કરવો જોઈએ અન્ય જે આપડે આમને તેમ ફરી આપને નુકસાન થતું હોય
હમ્મ. પણ આજ પ્રદુષણ કારણે, પર્યાવરણ, ઘણું નુકસાન થ, થઈ રહ્યું છે. પ્રદૂષણ એવી જે છે જે હવા, પાનીને અથવા જમીનમાં હાનિકારકે પ્રદાથો મલી જાય અને કુદરતનો સંતુલન બગડી જાય
હ, એનાથી પછી કુદરતનું સંતુલન બગડે છે કારણ કે વૃક્ષોનુ માણસો જે ઉદ્યોગો કરવા માટે જે નુકસાન કરતા હોયે છે જમીન માટે તો ઈ પણ પર્યાવરણનું સૌથી મોટું નુકસાન છે, પર્યાવરણનું નુકસાન એ આપડુ પણ અસ્તિત્વ ખરવાઈ ગયું છે એનાથી પણ જયારે કુદરતી વસ્તુ હશે, કુદરતી હા, નદી, નાળા, પર્વત ઝરણા, એ બધું કુદરતે આપેલી આપણે, ભેટ છે, એ કોઈ માનવ નિર્મિત વસ્તુ નથી, એ કુદરતી સંસાધન છે. ખનીજ વગેરા, તેમનો જરૂરત હોય એટલો જ ઉપયોગ આપડે કરવો, જોઈએ.
અને ય્ર, પ્રદુષણ કરવા ઘણા પ્રકાર છે. અ, વાયુ પ્રદૂષણ, જલ પ્રદૂષણ, ધ્વનિ અને ભૂમિ પ્રદૂષણ વાયુ પ્રદૂષણ વાહન માંથી નીકલતો અ ધુવા ધુવાડો અ
હા વાયુ પ્રદૂષણમાં જે વાહનમાં થી જે ધુમાડો નીકળતો હોય છે મોટી ફેક્ટરીઓ હોય છે કાર ખાના હોય છે એમની ચીમનીઓમાંથી જે ધુવાડો નીકળતો હોય એ વાયુ પ્રદૂષણ ફેલાવતો હોય છે. એના કારણે શું કાર્બન ડાયોક્સાાઈડનું પ્રમાણ વધી જતું હોય છે. એટલે આપણે ઓક્સિજનની માત્રા એમ કમ થતી હોય છે ઓછી થઈ જાય એમ
સારું અને કચરો બાલવાથી હવામા હવાનું પ્રદુષણ વધે છે. આ પ્રદુષિત હવા શ્વાસ દ્વારા શરીરમાં જાય છે ને અને દમા ખાસી અ ફેફ્સના રોગ અને અ અ લોગો મે શ્વાસની અ વધારે દે અ શક્યાય ને.
હ એમનું જે જીવન છે એ અસ્વસ્થ બને છે સ્વસ્થ બનાવી કારણ કે એમને શ્વાસની શ્વાસ લેવામાંમાં તકલીફ થાય છે ફેફસા માં એમને નળીમાં જે કચરો તો જમા થઈ જતું હોય છે એનાથી એમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે.
સાચું. એને શહેરોમાં તો વાયુ પ્રદુષણ એક મોટી સમસ્યા બ સમસ્યા બની રહી છે. છે અને જલ પ્રદૂષણ પણ
મોટું બઉ મોટા પ્રમાણમાં કહેવાય કારણ કે ત્યાં જે બધી મોટી મોટી ફેક રીઓ કારખાના હોય છે. ગાડીઓ હોય છે એના કારણે ધુમાડો વધી જતો હોય. એટલે ધુમાડો વધી જતો હોય એટલે વાયુ પ્રદુષણ વધારે જ હોય છે.
સારું અને કારખાનાનું ગંદુ પાણી પ્લાસ્ટિક કચરો અને અ રસાયણનો નદીઓ તલવો અને સમુદ્રમાં નાખવાથી પાણી પ્રદુષિત બન બન બની રહ્યું છે. અને પછી આ પાણી પીવાથી લોકાના ઘણી બીમારી થાય છે. આ ડા અ ટાઈફાઈડ કાલરો પીલીઓ જેવા રોગ ફેલાય છે.
હા એ બધા રોગ ફેલાતા હોય છે.
અને ધ્વનિ પ્રદુષણ પણ આજે અ માટે સમસ્યા છે. અ વાહનો નો હોર્ન લાઉડ સ્પીકર મશીનોને ફડફડવાની આવાજ હા ધ્વનિ પ્ર પ્રદુષિત વધે છે. આથી માનસિક તનાવ ચીળચીડા પણ અને સાંભલવાની શક્તિ પર અસર પડે છે.
હા ધ્વનિ પ્રદુષણ પણ એજ હોય છે, વધારે ભીડ શોર અવાજ હમ્મ મશીનોના કોઈ યંત્રોના એ બધું જે અવાજ હોય છે વાહનોના એ બધાના અવાજથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોય છે અને ધ્વનિ પ્રદૂષણથી આપણે માનસિક તનાવ વધી જતું હોય છે આપણે ચીડચીડા પણ કોઈ બોલાવે ને એટલે આપણે ગમે નહી આપણેે જોરથી એનો ગુસ્સો કરીને બોલીએ એના ઉપર એમ અને કોઈ દિવસ કાનમાં સાંભળવા માટે પણ તકલીફ આવે છે.
હમ્મ અને ભૂમિ પ્રદૂષણ પણ ચિંતાનો વિષય બહુ છે. પ્લાસ્ટિક, રસાયણ કચરો અને કીટ કીટનાશક જીવનોનુ નુકસાન પહોંચાવે છે. જમીનની ઉર્વરક શક્તિ ઓછી થઈ જાય છે અને ખેતી પણ અસર પડે છે. તો પર્યાવરણનો વિનાશનો કારણે ગ્લોબલ વોર્મિંગ સમસ્યા પણ વધી રહી છે. કેમ કે ગ્લોબલ ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનો તાપમાનમાં અ થતો સતત વધારો અ કારણ આના કારણે હિન્દ નદી અગલી રહી છે, સમુદ્ર સ્તર વધી રહ્યું છે અને અ હવામાનો ફેરાફેર જોવા મળે છે, તો ક્યારેક અતિવરસાદ થાય તો ક્યારેક અ દુષ
દુષ્કાળ થતો હોય છે. હા ક્યારેક શું હોય છે હવામાનના હિ સાથી ક્યારેક અતિ વરસાદ થાય તો ભારે એવો અતિ વરસાદ થાય તો પૂરની સમસ્યા ઉત્પન્ન થાય છે. એનાથી પોતાનું જે સામાજિક જે જીવન હોય છે એ ખોરવાઈ જતું હોય છે. અને ઓછો વરસાદ પડે તો કોઈ દિવસ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય તે સૌથી મોટું નુકસાન હોય છે એ ખેડૂતોને હોય છે. ખેડૂતો પોતાનું અનાજ પકવી શકતા નથી એ એમને જો અનાજ ના મળે તો આપણને પણ અનાજમાં મોંઘવારી જોવા મળે છે આપણને પણ ક્યારેક અનાજ મળતું નથી. પાણીમાં પણ આપણને તકલીફ થાય છે.
સાચું, તો એક વ્યક્તિ એક વ્યક્તિ એક વૃક્ષનો અભિયાન સફળ થાયને તો ઘણા ફરક પડી શકે. પ્લાસ્ટિકનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. આ કપડાની અથવા કાગળની થેલીઓ વાપરવી જોઈએ. પાણી નો બગાડ પણ કરવો નય નથી. અને વરષાનું પાણી સંગ્રહ કરવાથી કરવાની પદ્ધતિ અપનાવી જોઈએ. બીજલી બચાવણી અને પર્યાવરણ માટે લાભદાયક છે.
હા, વરસાદ નું પાણી સંગ્રહ કરવાથી એ આપણેે કામ આવેતું હોય છે એ વેડફાઈ જતું નથી. અને પાણીનો સદઉપયોગ કરવો જોઈએ કયારે દુર ઉપયોગ કરવો જોઈએ નહીં.
સાચું અને જ્યાં બીજલી પણ બહુ જરૂરી તે જ્યાં જરૂરત ના હોય ત્યાં લાઈટ, પંખા અને ઉપકરણ બંધ કરવા જોઈએ. સૌર ઊર્જા અને પવન ઊર્જા જેવા નવીનકરણ ઉર્જા સ્ત્રોત ઉપયોગ કરવા કરવા ના જોઈએ. આધિ પ્રદૂષણ ઓછા થશે અને પ્રાકૃતિક સંસાધન બચત થાશે.
હા, આપણે વીજળી નો જેટલ જરૂરત હોય જરૂર હોય એટલે જ આપડે ઉપયોગ કરવો જોઈએ.
સાચી વાત ને બાલકો નો નાની ઉંમરથી પર્યાવરણ સંરક્ષણ વિશે શિક્ષણ આપવું જોઈએ, શા
એ લોકોને પ્રેર, પ્રેરવા જોઈએ, તાકી એ મોટા થાય અને પાણી બચાવે, વૃક્ષો ને કાપતા અટકાવે છે અને દરેક એક વર્ષમાં પોતાનું એક અ એક વૃક્ષ વાવે એવું સ કલ્પ લેવો જોઈ.
અને શાળાઓ, વૃક્ષારોપણ, સ્વચ્છ અને અ શાળાઓમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ દિવસની ઉજવ ઉજવણી એવી જોઈએ, સમાજના પ્રત્યેક નાગરિકની જવાબદારી છે. પર્યાવરણ ની રક્ષા કરે, સરકાર, સંસ્થા અને સામાન્ય નાગરિક બધા મળીને પ્રયાસ કરીએ તો પ્રશુ, પ્રદૂષણ ઘટાાઈ શકે. તો આપ
હ.. બધા સાથ-સરકાર થી આપણે ભેગા થઈ ન કરીએે. તો, પ્રદુષણ જે વધતું હોય છે, એ આપણે અટકાવી શકીએ છીએ. ગમે તે રીતનું પ્રદુષણ, આપણે જ્યાં એક એવો સંકલ્પ લેવો જોઈએ કે આપણે પ્રદુષણ મતલબ પર્યાવરણ ને બચાવીશું અને પ્રદુષણને દૂર કરીશું.
સાચ છે ને, આપણે આપણી ઘરથી શરૂઆત કરવી છે. નાની-નાની સેવાય પણ મોટા પરિવર્તન લાવી શકે. વી છે, તો પર્યાવરણ બચાવવાનું તો ભવિષ્ય સ્વચ્છ અને સુંદર પૃથ્વી આપી શકીશ.
હા, સારું બેન